જય શ્રી કૃષ્ણ. હવે ક્યારે જવાનું છે ખરીદી? કરવા બહુ સરસ સરસ સેલ આવી ગયા છે.
હા એ તો મેં જોયું પેલું ઇન્સ્ટા પર ઓનલાઈન બતાવે છે ને
હમ હમ.
હ એમાં જોયું મેં સારું હતું એમાં બધું ત્યાં
અ સારું તો હોય છે પણ ગયા પછી જરાક આપણે ભાઈ આઝારના ત્રણ બતાવે છે કોડસેટને એક પણ કાપડ થોડુંક જોઈને લેવાનું કારણ કે અમુક વાર તો છે ને કાપડ બો પાતળું આવી જાય તો મજા નથી આવતી.
હા એ મેં જોયું. જય માતાજી ની પેલી રીલ આઈ ને તો હજારમાં ચાર બતાવતા હતા.
હમમ હમમ હમમ
એક પીસ લો તો ત્રણસો નો ને બીજું હજારમાં ચાર હતા પણ મને કોર્ટામાં તો ના ગમ્યા એટલા.
હા અને પછી લઈ આઈએ અને કાપડ પાતળું નીકળે તો પછી મજા ના આવે આપણને. હવે અઢીસો રૂપિયામાં તો શું આપે એ લોકો આપણને અઢીસો તો સિલાઈ જ થતી હોય.
હા એ જ ને અને કાપડ સારું ના નીકળે તો બી ના ગમે આપડે તો. કાપડ તો બધાને વ્યવસ્થિત જ જોઈએ.
હમમ હમમ.
કપડા નું કાપડ સારું હોય તો પહેરવામાં ગમે તો આપડે લઈએ બરાબર ને.
હમમ કાપડ ગમ્યા પછી કલર ગમવો જોઈએ આપણને, ડિઝાઇન ગમવી જોઈએ.
હા એ તો વાત બરાબર છે તમારી.
હમમ હમમ.
કાપડ ગમે, વેરાયટી ગમે તો જ લઈએ ને આપડે.
હમમ.
અને અમાર તો કેવું મને તો બિલકુલ ના ગમે જેવું તેવું વસ્તુ. હું તો કાપડ બી જોઉું, ડિઝાઇન બી સારી હોય ને તો જ હું તો લઉં.
હમમ હમમ હમમ હમમ હમમ.
તમને કયો કલર ગમે એમ કાપડમાં જનરલી?
મને તો બધા જ કલર લગભગ ગમે પણ મને એક ઓરેન્જ કલર અને એક પેરોટ કલર બે કલર મને ઓછા ગમે.
અચ્છા અચ્છા બરાબર બરાબર. હા એ મને નારંગી કલર તો મને બી ઓછું ગમે આમ જોતા ગમતું નથી.
આ બો આંખો માં આવે. બો આંખોમાં આવે ને એ કલર મને બી ઓછું ગમે.
હમમ હમમ.
આમ પહેર્યું હોય ને તો સારું એક નજર માં હું તો કપ કપડું છે ને એક નજરે ગમે ને તો જ લઉં ની તો નય લઉ. હમમ. બીજું બધું મજામાં.
હમમ હમમ મજામાં બો બિલકુલ મજા.
અચ્છા અચ્છા બરાબર.
હા હવારે તમે ક્યાં સુધી વાચ્યું?
મારે હવે બસ ભણવાનું સોમવાર થી બધું ચાલુ થશે સવારે આઠથી. સાંજ ના છ. એટલે મેં કીધું હવે આ. આખું પતાય દઈએ ને ત્યાં સોમવાર સુધીમાં બધું પતી જાય તો સારું એવું.
હમમ હમમ. તમારી બેનપણીઓને ને બધાની ખુલી ગઈ હશે ને કોલેજ અહીં ભણે છે કે બહાર ગઈ તમારા ગામમાં જ છે કે બહાર ગઈ.
ના બધા બહાર ગયા છે એક હવે શનિ, રવિ જ આવે છે ને એટલે બધા આયા હસે. એવું એકને તો મેં કાલે જ મળી મારી બેન ની બેનપણી છે ને મારી બી છે એટલે. કાલે આવીઈને બધા ઘ ચાલવા જાય છે રોજ.
ના ના પણ ચાલવાનું બી શરીર માટે સારું જ છે એમ. અને વેનપણી જોડ્યો તો વાત. તો કરતાં કરતાં બે પાંચ કિલોમીટર તો એમને એમ ચાલી જવાય તો ખબર જ ના પડે.
હા એ તો બરાબર તમારી મારે તો ચાલવાનું તો. તુરે છે પણ બધા કે છે કસરત ચાલુ હોય તો. આમ તો કે છે બધા ચાલવાનું સારું આમ ચાલીને આઈએ ને તો. વજન પણ વધારે ના વધે એવું મારે કામ જ એટલું હોય આખો દિવસ ભણવાનું એટલું હોય કે ચાલવાનું શું હવે શાંતિ. તેથી ઊઘવાનો ટાઈમ બી માણ મળે.
અમારે તો બધા જે છે અમારે બહેનોનો ગુપ. તો એ બધાએ તો ચાલુ કર્યું છે અત્યારે. કે સવારમાં સાડા નવથી સાડા દસ યોગા કરવાનો‌. તે બેન સરસ શીખવાડે છે અમારે સોસાયટીમાં જ. તો પૈસા બી નથી લેતા. એટલા પહેલાં તો બસો રૂપિયા જેવા જ લેતા હતા હમણાં લગભગ ત્રણસો કર્યા છે. પણ બહુ મસ્ત કારણ કે હવે અમારે ઉંમરને હિસાબે. થોડું ઘણું કરવાનું. જરૂરી છે પછી શું છે. કે પલાઠી મારીને નીચે ના બેસાય ભાઈ પાઠ પૂજા કરવા બેસી તો. કુરસી રાખીને બેસવું પડે એના કરતાં શું થોડુંક. સારું રહે યોગા કરીએ ને કલાક તો શરીર આમ પેલા બે. બે ચાર દિવસ તો એવું લાગે કે આ હા હાડકા તૂટે છે પણ પછી વાંધો નથી આવતો. હમ હમ.
હા એ તો બરાબર તમારી વાત જે તો શું જેટલી કસરત થાય એટલું સારું શરીર.
હમ હમ હ હ હ હ હમ.
હ મારે એકચુલી બે દિવસ થી મોટી બહેન જોડે વાત ચાલુ કરવાની હતી કરવાની હતી પછી. થઈ ના તો આજે એને કીધું પછી કે બપોનું નથી કે તું વાત કરી લેવું. એની જોડે આમાં થોડી વાતો થઈ કલાક જેવી વાત. તો થઈ ગઈ એવું હવે એનું બી થોડું બચ્યું હશે ને મારે બી હવે લગ ભગ છ સાત ફન જ કરવાના છે એટલે આજકાલ સુધી માં પતી જશે મારે. એકદલે ફોર્મ પર હા પણ મોટા બહેન અહી મારા જ ગામમાં રહેે છે.
અચ્છા તો એ એમને બધું સંયુક્ત ફેમિલી છે કે એકલા જ રહેશે.
નાને એકલા જ રે છે અત્યારે સાસુ. સસરા અને પોતે બે જણા.
હા હા બાળક વાળક છે તમારી બેનને હ.
છોકરો છે એ હવે આ આ વખતે સ્કૂલમાં મૂક્યું છે આ વર્ષે એને તો એજ વાતો કરતા હતા અમે કે. એનું સ્કૂલ નું ચાલુ થઈ ગયું છે બધું. ને હમણાં એ ઊંઘતો તો, એટલે એને ફોન કર્યો પછી એને ઊંઘાડીને.
હમ્મ-હમ્મ, ના ચાલુ ફોનમાં છોકરાઓ પાછા વારે ઘડી એ હેરાન કરે ને.
હા એ હેરાન કરે ને પછી એ અવાજ જાય તો ઈ ના ચાલે ને એવું પાછું.
હમ હમ હમ.
એટલે એને કીધું કે હું આને ઊંઘાડું ને પછી તમને ફોન કરું એવું. હે ગી હા નો નવું. મારે વકે રજાઓ અત્યારે બસ હવે રવિવાર સુધી રજાઓ છે ત મેં કીધું હમણાં નવરા છે તો. ફટાફટ પતાઈ દઈએ.
હમ હમ હમ હમ.
હા પછી હવે જોઈએ સાંજે લગભગ કાકી ફ્રી હશે તો એમને ફોન કરીશું. અને રાત્રે બસ થી પાછું બીજું ફોન કરીશું એવું, તો શું આજકાલમાં પતી જાય બધું.
તો તમાર તો હવે સોકરીઓ સે તો રાતે ફોન પર વાત થાય, અમાર તો પાછું રાતે બી અહ જાગતા તો હોઈએ, પણ પાછું અમારે શું સવારે બધાને જવાનું એટલે ફટાફટ નાસ્તો તૈયાર રાખવો પડે, એટલે ખાસસી બધી તૈયારી કરી રાખવી પડે. જો આજે બી મારે ઘરે મકાઈ આવી છે, તો મકાઈ બધી છોલી, અને રાતે જ છીણીને ફ્રીજમાં મૂકી રાખવી પડે, એટલે પછી મારે સવારે શું કદાચ મકાઈ ના હણવાની ઈચ્છા થઈ જાય, કે પછી ભજીયા ની ઈચ્છા થઈ જાય, તો પછી બધી તૈયારી કરી રાખવી પડે. અને સવારમાં પછી શું અહ કાકાને જવાનું હોય દુકાને, અને ભઈને જવાનું હોય એટલે પછી શું ફટાફટ-ફટાફટ તા એક બાજુ ચા દૂધ બનાવવા મૂકવાના હોય, એક બાજુ પાણી ની મોટર ચાલુ કરવાની હોય એટલે સવારમાં તો અમારે બહુ જ ઉતાવળથી જ ચાલવું પડે. તો તમે કેટલા વાગે ઉઠી જાઓ સવારે?
અમે સવારે આઠ, સાડા આઠ વાગે ઉઠે, ને પછી મંદિર જઈએ, મંદિર થી આઈ એટલે નાસ્તો કરી અને પછી જમવાનું કંઈક હોય તો મમ્મી ની મદદ કરીએ, નીતર શાંતિથી થી હમણાં તો ટી વી જોઉં, નીતર હવે તો ભણવાનું બધું ચાલુ થશે. રજાઓ હતી એટલે ટી વી જોતા.
અમારે તો સવારમાં તો ટાઈમ જ નથી હોતો. સવારે આ અધિકમાસ હતો તો ગયા મંદિર મહિનો પણ હવે અત્યાર તો પછી સાંજ નું જ રાખ્યું છે, છે અમારે સોસાયટીમાં મંદિર, એટલે પછી સાંજે જઈએ ચાલીને દર્શન કરીને આઈએ, એ ભી પાછું શું સે કે જમવાની થોડી ઘણી તૈયારી કરીન જઈએ, જો આરતી ચાલુ થઈ જાય તો પછી અડધો પોણો કલાક નીકડી જાય એટલે તૈયારી સાઈઠ, સિત્તેર ટકા જેટલી કરીને જ જઈએ. પછી આઈને વાર ન લાગે ને.
હમ્મ, બરાબર-બરાબર. મારે શું હોય છે, કે જલ ચડાવવું હોય, ને ઈચ્છા હોય છે એવી, તો હું સવારે જ જઉં છું એમ.
અચ્છા, એટલે તમાર સોસાયટીમાં બી સે મંદિર, એવું ને?
અમારી સોસાયટીમાં આવી મંદિર છે, સરસ મોટું હમણાં એકાદ બે વરસ થી બનાયું છે, એટલે જઈએ છીએ.
મહાદેવનું મંદિર એટલે અભિષેક કરવા જતા હશો.
હા, હા અભિષેક કરવા જઈએ, અને હવે જોઈએ આજે શનિવાર છે તો સાંજે હનુમાન મંદિર જઈશું.
હમ્મ-હમ્મ ના, સારું છે-સારું છે.
હમ્મ, બરાબર-બરાબર.
હા તમારા ઘરમાં બધા મન લાગે છે, એવું કે બધા પાઠ પૂજા બધું બહુ કરે છે. એવું ને?
હા, અમારા ઘરમાં પાઠ પૂજા મતલબ પાઠ પૂજા બધા બહું જ કરે.
હમ હમ હ સારું કેવાય.
હોવ. હવે તો હમણાં તો અમાર ત્યાં શું છે શનિવારે હનુમાન મંદિર પર પેલું બી ચાલુ કર્યું છે, સુંદર રાત્રે કરે છે એ. અગિયાર, સવા અગિયાર એ લગભગ ચાલુ કરે, સાડા અગિયાર સુધી માં, અને પછી એક વાગ્યા સુધી તે એટલે ત્યાં દર શનિવારે થાય જ છે.
હમ હમ.
એમ તો ખ્યાલ નથી. પણ વચ્ચે મારી બેન ગઈ હતી ને એની બેહેનપણી પણ એ જોડે એટલે ખ્યાલ છે કે ચાલુ કર્યું છે એવું.
દર શનિવારે સુંદરકાંડનો પાઠ થાય.
હા દર શનિવારે સુંદરકાડ નો પાઠ થાય. ને પછી નાસ્તો હોય છે. એ દિવસે ગઈ હતી. ત્યારે તો એને વેફર હતી ફરાળી ને ફરાળી ચેવડો. ને લગભગ બિસ્કીિટ ને એક સારું જ્યુસ હતું કઈકામ રસ હતું. ને એમાં છે ને નાની નાની કટકી હતી જે હોય છે ને! જે ફળનું હોય છે ને એની નાની નાની કટકી હતી અંદર જૂસમાં સારું હતું એ રસ.
હમ હમ હમ હમ હમ. એ તો આપણને હવે સંગાથ હોય તો જઈએ તો સારી વાત છે અમારે તો અમે સવારે બેસીએ પાઠ કરવા એટલે શનિવાર મંગળવારે અને હનુમાન ચાલીસા કરી દઈએ.
બરાબર બરાબર.
બાકી અમે તો દરરોજ ગીતાજી વાંચીએ હ અત્યારે પરસોતમ મહિનો હતો અઘીક માસો રોજ પંદરમાં અધ્યાય નો પાઠ કરી પરસોતમ યોગ છે ને